હલો.
હા.
હાજી અવાજ આવે છે?
હા આવે છે અવાજ
હા હ આવે છે હા તો આજનો આપડો ટોપિક છે કે બસ ક્યા?
હા.
હા તો આજનો હા તો આજનો આપણો કે કેવી છે તે વિશે તો કરીએ તો તો અત્યારે ખુબ જ વધારે આજે તો સન્ડે છે એટલે ઘણા લોકો આજે અ રજા હોય છે તો ઘણા લોકો આજે બાર માટે બાર જમવા જતા હોય છે, તો ઘણા લોકોની પસંદ છે તે. અલગ અલગ હોય છે કે કોઈક કોઈક લોકોને બાર નું વધારે જમવાનું ફાવતું હોય છે કે કોઈક લોકો ઘરે કોઈ વસ્તુ બનાવીને જમતા હોય છે પણ ઘણા લોકો હોય છે તે પછી બાર ફરવા તો ત્યાં પણ એ લોકો જમ તા હોય છે તો ઘણા બધા લોકો હોય છે એની પસંદ છે તે અલગ અલગ હોય છે અને એમાં પણ અત્યારે ખુબ જ વધારે કહી શકાય ને કે સિટી માં જે લોકો રેતા હોય છે તો અત્યારે આજે રવિવાર છે તો ઘણા લોકો વહેલી સવારે ઉઠી અને અ કંઈક ને કંઈક નાસ્તો કરવા માટે નીકળી જતા હોય છે જેમ કે વાત કરીએ તો ભાઈ અ સવાર સવારમાં ગરમા ગરમ કોઈ પણ વસ્ તુ અ લોકો છે તે જમવા માટે નીકળી જાય. જેમ કે વાત કરે કે ભાઈ ફાફડા છે. કે ખમણ છે કે લોચો છે કે પાત્રા છે તો સમોસા છે તો ઘણા બધા લોકો છે તે સવારે હ નીકળી જતા હોય છે નાસ્તો કરવા માટે તમે શું કહેશો એના વિશ?
એમ તો આમ તો આ વાત સાચી છે. કે સંડે ના દિવસે બધા જ ફ્રી હોય. ને ઘરે જ નાસ્તો કરે લોકો કાઈ. અને મોટે ભાગે બધા બહારથી જ નાસ્તો કર્યા. કેમકે સંડે ના દિવસે બધા જ અને ડ્યુટી નલ ડ્યુટીલી ફ્રી હોય. એમ ઘરમાં પણ કામ હોય લેડીસ લોકોને, એ લોકો પણ બારથી જાય, એક દિવસ તો બારથી જ ખાવા માંગે છે. અને મોટા ભાગે તો વડાપાવ, ખમણ અને હનમાન જેવા જ હઅ. જલેબી, ફાફડો એ બધું જ મોટા ભાગે એ લોકો ખાય છે.
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ ઘણા બધા લોકો છે તે કઈક ને કઈક અલગ-અલગ વસ્તુ છે તે પસંદ કરતા હોય છે અને ઘણા લોકોની વાત કરીએ, કો ઘણા લોકો એવા પણ હોય છે કે જે અ શાકાહારી ખાતા પણ હોય છે અને ઘણા લોકો માંસાહારી પણ અત્યારે સેવન કરતા હોય છે, તો એ પણ એક ક મુદ્દો લઈ શકાય કેમ કે, અત્યારે લોકોને કોઈ પણ વસ્તુ તમે બનાવીને આપો છો તો અત્યારે એ વસ્તુ છે તો એના ટેસ્ટ ઉપર જ અત્યારે બધી વસ્તુ જતી રી છે તો ઘણા બધા લોકો અથવા તો બધા જ લોકો તમે કઈ શકો કે બધા જ લોકોને કોઈ પણ અ વસ્તુ છે તે બનાવીને આપવામાં આવે છે તો એ વસ
શેમાંથી બને છે તો એ ક્યારેય પણ અ કોઈ વ્યક્તિ વિચારતું નથી કે એ વસ્તુ કઈ રીતે છે, સારી છે, ખરાબ છે એનાથી શું આપડને શરીરને નુકસાન થઈ શકે છે. તો અત્યારે ખુબ જ ઓછા લોકો છે તે એના વિશે ખુબ જ ઓછું વિચારતા હોય છે અને અત્યારે લોકો ટેસ્ટ ઉ પર જ વધારે ભાર આપતા હોય છે કે કોઈ પણ વસ્તુ હોય એના અંદર રહેલો જે ટેસ્ટ છે એ એ વ્યક્તિને વધારે પસંદ આવે છે, તો એ વ્યક્તિ બીજીવાર એ જગ્યા ઉપર પાછો હવ ખાવા માટે જશે એટલે અત્યારે તો કેવું છે કે વરસાદની સીઝન છે તો ઘણા બધા લોકો છે તે રાત ત્રી દરમિયાન અ અગિયારથી બાર વાગ્યે ભજીયા ખાવા માટે જતા હોય છે તો ઘણા બધા એવા લોકો છે, હજુ પણ હું પણ ઘણીવાર જોતો હોવ છું કે આ વરસાદની સિઝનમાં લોકો કઈક ને કઈક એ વસ્તુ ગરમા-ગરમ કોઈ વસ્તુ છે તો એ ખાવા માટે વધારે અ આગળ જતા હોય છે, તો શું કહેશો એના વિશે તમે?
કોઈ, કોઈ તો ઘરમાં જ એટલે ઘરમાં જ ગરમ-ગરમ ભજીયાને ચાયને એવું, ઘરમાં જ બનાવીને પી લે છે. એમ ને જે લોકોને ઘરમાં ની ભાવે તે લોકો જ બાર મોટે ભાગે ખાય છે. ને અમારું એવું છે કે અમે લોકો મો ટે ભાગે ઘરમાં જ બધી વસ્તુ બનાવીને ખાઈએ છીએ. જેમ કે ચાય છે. ચાયને ભજીયા. વડાપાવ થઈ ગયો. તો બધું વસ્તુઓ અમે એવું વિચારીએ કે ઘરમાં જ જે ઘરમાં જ બનાવીએને ગરમ-ગરમ હમ જમીલીએ એમ. ને બહારનું એવું કે કેવું ગંદુને એવું હોય ને તો હાઈજેનિકનું પ્રોબ્લમ એટલે કોઈ કોઈ એવું વિચારે કે બારનું વસ્તુથી ઘરનું વસ્તુ વધારે હારું હોય.
હા બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે કોઈ પણ વસ્તુ આપડે ઘરે જે બનાવીએ છીએ- - તે બાર કરતા તદ્દન- - ખુબ જ વધારે ગુણવત્તાકારક કહી શકાય કેમ કે ઘરે જે આપણેે જે વસ્તુ- - યુઝ કરીએ છે તે વસ્તુ આપણે જાતે વસ્તુ- - આપણે લેવા માટે જતા હોય જેમ કે વાત કરીએ કે કોઈ વસ્તુ આપડણે બનાવી છે ઘરે- - તો એનું જે પણ સામાન છે અથવા તો- - મટીરિયલ છે તો આપણે જાતે જે એ વસ્તુ છે તે અ દુકાન ઉપર અથવા તો કોઈ- - શાક માર્કેટ હોય તો ત્યાં આપણે કોઈ- - શાકભાજી છે વસ્તુ આપણે જાતે જ એ વતુ ત સારી ગુણવત્તા વાળી હોય તો એ આપણે લઈને આવતા હોયએએ એટલે ઘરે- - કોઈ પણ વસ્તુ આપણે જે પણ લાવી છે તે પોતે- - જે પણ યુઝ કરતા હોય છે તો એમાંથી જે વસ્તુ બનતી હોય છે તો- - એ વસ્તુ આપણા શરીર માટે- - માટે પણ એક ફાયદાકારક છે અને ક્યારેક ઘરે જે બનાવેલી જે વસ્તુ હોય છે તે અમુક- - વાર વધારે ખવાઈ જતી હોય છે તો પણ ક્યારેક પ્રોબ્લેમ નથી થતો- - કેમ કે બહારની વસ્તુ આપણે ખાવા માટે જતા હોય છે પરંતુ- - અ ઘણા ટાઈમ સુધી એ વસ્તુ- - એવડા લોકો એમનામ જ રાખતા હોય છે કેટલા ટાઈમ સુધી પડેલી હોય છે અથવા તો- - પોતે હાથમાં કોઈ વસ્તુ ગ્લબ્સ છે કે વગેરે એ વસ્તુ પહેરતા નથી એવડા લોકો અને- - પાઈ તો પણ એવડા લોકો અત્યારે- - જે આપણેે બહાર ખાવા માટે જઈએ છેએ તે જેમાં- - તે તેલ તળવા માટે જે તેલનો યુઝ કરવામાં આવે છે તો તે- - ખુબ જ લાંબા સમયથી એકના એક જ- - તેલમાં એ વસ્તુ કોઈ પણ પ્રોડક્ટ છે તે બનાવતા હોય છે એટલે - - એ વસ્તુ પણ ખુબ જ જોવાલાયક છે અને વધારે ક્યારેક એવું થતું હોય છે કે બારની વસ્તુ- - શું કંઉ વધારે ખવાઈ ગયું હોય ત્યારે તો બીજા દિવસે- - આપણને કંઈક ને કંઈક શરીર માં એ પ્રોબ્લેમ- - દેખાતી હોય છે એટલે આપણને તરત જ ખ્યાલ આવી જતો હોય છે કે બહારની વસ્તુ- - શ છે આ બધી વસ્તુ પ્રોબ્લેમ થાય છે છતાં પણ ઘણા લોકો છે
કે એ વસ્તુ- - ને સમજવા માટે સ્વીકાર કરતા નથી કે ભાઈ બહારની વસ્તુ ખાવાથી આ વસ્તુ થાય છે તો- - તમે શું કહેશો એના વિશે?
એમ તો એવું કેહેવાય કે ઘરે એ લોકો ઘરનું વસ્તુ- - કોઈ વાર ખરાબ થઈ જાય ને તો એ લોકો ફેંકી દે. એમ ખરાબ છે નહી ખાય એ લોકો ને એજ વસ્તુ બહાર હોય ને હોટલમાં હોય ને જેમ ટામેટું સડ્ હોય ને તો ટામેટું પણ એ લોકો સડેલું નાખી દે સાગમાં અ ને ઘરે નહી આપણેે ઘરે એમ વિચારીએે કે આ સડેલું છે આપ આપડે ફેંકી દઈએ હોટલમાં એ લોકો શું કરે કે એ જ સડેલું સડેલું ટામેટું ને સાગમાં નાખી દે અને એ જ સાગ ને પણ લઈ આવીને ખાઈ લઈએ આપણને શું ખબર કે ટમેટું સળેલું હતું સારું હતું આપણને નઈ ખબર હોય એટલે બારનું જે પણ વસ્તુ હોય ને આપણને તો સારું લાગે કે હા વસ્તુ સારું છે અને દેખવામાં પણ ને ટેસ્ટ પણ સારી હોય એ લોકો એવું હ મસાલો ને એવું નાખે ને કે ટેસ્ટમાં પણ સારું આવે એમ- -
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ બહારની કોઈ પણ વસ્તુ છે હવે કોઈ પણ- - પ્રકારની પ્રોડક્ટ હોય. તો એ વસ્તુ ઘણા ટાઈમ સુધી પડી રહે છે અથવા તો ઘણા ટાઈમ સુધી એકની એક વસ્તુ જે યુઝ કરવામાં આવતી હોય છે તો પછી ધીમે ધીમે એ વસ્તુ પછી અ લાંબો સમય સુધી ના ટકી શકે કેમ કે આ વસ્તુ કેવી છે કે એ ખાવાની અથવા તો ખોરાક ની વસ્તુ છે એટલે ખોરાકની વસ્તુ અ લાંબા સમય સુધી ના ટકી શકે અને એવડા લોકો ક્યારેક એવું પણ કરતા હોય છે એક ને એક વસ્તુ દસ પંદર દિવસ સુધી એમને એમ જ ચાલતી હોય છે અને ત્યાર બાાદ પછી ઘણા લોકો અ ને સમજાય છે કે આ વસ્તુ ના કરવી જોઈ તો ઘણા લોકો સમજી જાય જે એના માટે બહુ જ વધુ સારું છે કેમ કે એવું ક્યારેક થતું હોય છે કે પોતાનું જો શરીર છે તો પોતાના શરીરમાં શું શું આપણે જોઈએ અને શું કમી છે આપણા શરીરમાં તો એ બીજા કોઈ વ્યક્તિને ના ખબર હોય આપણને જાતે જ આપણા શરીર ને હા. આપણે જાતે જ આપણને જ ખબર હોય, કે આપણા શરીર ને શું ખાવા થી નુકસાન થાય છે, અને શું ખાવાથી ફાયદો થાય છે. તો અહ જો દરેક વ્યક્તિ આ રીતે જાગૃત થઈ જશે તો મને એવું લાગે છે, કે ઘણી બધી એવા અહ રોગો થતા હોય છે. તો એનાથી માનવી દરેક અહ વ્યક્તિ છે તે છૂટ ટકારો મેળવી શકશે એમ. એટલે એ પ્રકારે પણ અત્યારે કહી શકાય કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક અહ પોતાના માટે અથવા તો પોતાના શરીર માટે અહ કંઈક ને કંઈક એ વસ્તુ કરવી જોઈએ. કે અથવા તો ઘરની કોઈ પણ વસ્તુ ખાવ, મારું જ ઉદાહરણ લઈ લો કે હું પણ પેલા બહારનું બહુ જ વધારે ખાતો હતો. અને ત્યાર પછી અહ એકવાર મેં ટ્રાય મારી કે બહારનું સખત ખાવાથી શું થશે એમ. તો મે પણ ટ્રાય મારેલી. તો હું પણ અહ મને પણ તાવ આવેલો. એટલે બે ત્રણ દિવસ સુધી મા મારો સમય પણ એમાં બગડ્યો એટલે ત્યાર પછી અહ બહારનુ ખાવાનું જ અમે બંધ કરી દીધું છે. એટલે કોઈ પણ વસ્તુ છે એ ઘરે તમે બનાવીને ખાવ. તો વધારે સારું છે. ને અત્યારે ત્રણ થી ચાર મહિના થઈ ગયા, હજુ સુધી એ પ્રોબ્લેમ મને નથી જોવા મળે એમ. તો પાછા મળીશું એક આપણે નવા ટોપિક સાથે, ચાલો મળીએ પાછા.
ઓકે, થેન્ક યુ.
થેન્ક યુ.